હ કેમ છો?
મજામાં.
અચ્છા હમણાં કઈ ઋતુ ચાલે છે?
શું?
હમણાં કઈ ઋતુ ચાલે છે ખબર શું લાગે તમને આખો દિવસ?
ગરમી એટલે હમણાં સમર સિઝન ચાલે છે.
હમ અને ગરમીમાં સૌથી વધારે આપણને શું લાગે?
આપણને ગરમીમાં સૌથી વધારે ગરમી જ લાગે ને. અને તરસ બી. ઠંડુ પાણી ની બહુ લાગે અને ઠંડુ ઠંડુ ખાવાનું મન કરે.
હમ બરાબર, તો હવે તસ ગરમી સૌથી વધારે લાગે ને ગરમીથી બચવા આપણે, ઠંડુ ઠંડુ પાણી પીએ, તો તમને ખબર પાણી આપણેે બચાવવું જોઈએ.
હા ખબર.
પાણી બચાવવા માટે શું કરો?
પાણી બચવા માટે કોઈ વાર પાઈપ તૂટેલું હોય તમારે ઘ મારા ઘર માં પઈપ હોય. હવે મારા પાઈપ ના અડધો દોડીને તે પાઈપ માં લગાવી દઉ એટલે પાણી બચી જાય. ફ્લશમાં જે નળ ચાલુ હોય તેવી તે બંધ કરી દઉં.
હમ્મ, પછી ઘરોમાં ઘરોમાં ટપકતા નળ હોય તો તેને રિપેર કરાવવા પડે કારણ કે પાણી ટપકે ટપકે તો કેટલું બધું પાણી આપડું નકામું જતું રહે
તમે શું કર એમાં?
અમે ઘરના નળ બગડેલા હોય તો તેને પેલા સૌથી પહેલા ટપકતા નળને બંધ કરાવીએ. પછી જયારે ચોમાસું આવે ને તો ત્યારે ચોમાસામાં આપણા અગાસીમાં જે બધું પાણી ભરાય ને તે પા ની ને સીધું આપડે જ્યાં પાણી ની બોરિંગ હોય ને તે બોરિંગ માં એને ઉતારી દિયે જેને રિચાર્જ સિસ્ટમ કહેવામાં આવે. એટલે બધું પાણી આમ તેમ અમ્મ હમ્મ બોરિંગમાં જતું રે એટલે જયારે ઓ ઉન નાળા ની સિઝન આવે હમણાં
ખાલી કરાવે?
બોરિંગ ખાલી નહી કરાવે બોરિંગમાં પાણી ભરાવે આવી રીતે ચોમાસાની ઋતુમાં એટલે ચોમાસામાં વરસાદ પડે ને તો ત્યારે એ બોરિંગમાં એ પાઈપ ઉતારેલો હોય, એક પાઈપ બોરિંગમાંથી પાણી કાઢવાનો, ને એક પાઈપ એ અગાસી નું પાણી બોરિંગમાં જાય એવો, એટલે
પાણી કેમ કડવાનો? ઓહ હા હમજી ગયો.
આપણેે દરરોજ પાણી વાપરીએ તો મોટર ચાલુ કરે તો બોરિંગ માંથી જ પાણી આવે ને. હમ્મ. એટલે બોરિંગ માંથી પાણી કાઢીને અને પછી એ પાણી આપણે વાપરીએ. હવે ઉનાળા માં તો પાણીની જેવું જ ઉતરી ગયેલું હોય
હા.
અને નીચે ઉતરી ગયું હોય એટલે બોરિંગ માંથી જલ્દી પાણી નહીં આવે. તો તેના માટે આપણે શું કરવું પડે? તો ચોમાસામાં અગર આપડે રી ચાર્જ વાળી પસ પદ્ધતિ અપનાવેલી હોય તો એમાં પાણી ગયું હોય તો પાણી આપડું
પણ ને આપડે કોઈ-કોઈ જગ્યાએ ગામમાં એવું બાજું જઈએ, જે લોકો પાસે રહેેવાનું કંઈ નઈ મલે, ખાવાનું કંઈ નહીં મલે, તો એ લોકો તો બકેટમાં પા પેલું અહ નદી નું પાણી પીએ, કા તો પેલું વરસાદ નું પાણી પીએ.
હમ વરસાદ હવે ચોમાસું હોય તો વરસાદ નું પાણી પીએ, બાકી એ લોકો નદી માંથી લાવે. પછી ગરમી માં તો નદી બી સુકાઈ જાય તો પછી એ લોકો કવામાંથી પાણી ભરીને લાવે. તમે કુવો જોયો છે? કોઈ દિવસ કુ થી પાણી કાઢ્યું છે?
હા મેં તો મેં સન્ડે બધી વખતે કાઢું.
એ તો કેવી રીતે કઢાય ખબર તમને?
હા.
શું કરીએ આપડે?
ત છે ને એક દાંડો લાગેલો હોય, તેમાં એક સ્ટેન્ડ હોય તેમાં રસ્સી બંધેલી હોય, તેમાં આપણેે બોકેટ ને બી રસી થી વાંધવું પડે? તેના બકેટ ને આપડા પુંવામાં લખીએ ને. તો તેમાં પાણી ભરાય. પછી આપડે ખેંચી લેવું પડે.
હમ એકુવાની ઉપર એક જે દાંડો લગાવેલો હોય ને તો દાંડામાં વચ્ચે ગોળ ચ ચકરડું લગાવેલું હોય એ ચકરડામાં દોરી એક છેડો આપણા હાથમાં પકડીએ અને એક છેડો પાણીમાં નીચે ડોલના છેડામાં બાંધ હોય અને પછી જયારે આપડે દોરી પાણીમાં જવા દઈએ તો તેને બે ચાર વાર ઢુપુક ઢુ પુક કરવા પડે એટલે અગર ડોલ થોડી ખાલી રહી ગઈ હોય તો પાછી
ભરાઈ જાય
અને પછી એને ખેંચી લઈએ એટલે પાણી બહાર આવી જાય પછી
હ મેં તો દર તો દર સંડે કાઢું પાણી એમાંથી
અને કુવામાં પાણી ઠંડુ બી રે અને ઘણો સમય સુધી અંદર સ જોયલુબી
શું તમારા ઘરમાં કુવો છે
અમારા ઘરે તો નથી અમારા ઘરની નજીક બી નથી પણ હા અમે ગામમાં જ્યાં રેતા ને અમારા નાની ના ઘરની સામે કુવો હતો. અને એટલો મોટો કુવો કે આ ગામના બધા લોકો એ કુવા માંથી પાણી ભરવા આવતા
સારું કેવાય
હમ્મ. ગામમાં બધા પોતપોતાના કારણ કે બધા ગામમાં બધા લોકોને ત્યાં ગાય, ભેંસ, બકરી હોય એટલે એ લોકો માટે એ લોકોને પાણી પીવડાવવા માટે ત્યાં આવતા કુવાની બાજુમાં છે ને, નાની-નાની ચોકડી પણ બનેલી હોય. જેમાં પાણી ભરાઈ શકે તેવી, એટલે કુવામાંથી ડોલમાંથી પાણી કાઢી ને એ નાના નાની ક્યારીઓમાં ભરી દેતા હોય, એટલે કે જે ગાય, ભેંસ, બકરી આવે ને, એ લોકો એમાંથી પાણી પીએ. ગરમી મી સીઝન માં તો ખાસ એ ચોક કડીઓ બધા જે પાણી ભરવા જાય ને તે ચોકડીઓમાં એક બે, એક બે ડોલ પાણી રેડી આવતા, કે આવતા જતા પ્રાણીઓને પીવા માટે સારું પડે. અને કુવાના બાજુ માં જ જળ બી હતું. કે જેથી કોઈને ગરમી લાગેલી હોય તો ઝાડની નીચે બેસી બી શકે.
અને કુવાનું પાણી બી પી શકે કે.
પાણી બી પી શકે, એટલે હમણાં તો પાણી ની સૌથી વધારે જરૂર એટલે પાણીને તો બહુ સાચવીને વાપરવાનું, પાણી નો વેસ્ટ નહીં કરવાનો. આજે આપણે જાણીએ કે બધાના ઘરે આર ઓ લગાવેલું હોય, તો આર ઓ માંથી સારું પાણી તો એક-એક બે-બે ટીપ પું આવે, પણ જે એકસ્ટ્રા પેલું ખરાબ પાણી કાઢે તે તો એમાં પાઈપ ચાલુ જ હોય, એટલે આપણે શું કરવાનું કે એ જે પાઈપ હોય ને એ અહ આર ઓ નું પાણી પણ જે પાઈપમાંથી નીકળતું હોય ને તે પાઈપ ને એક ડોલમાં ભરી લેવાનું. તમને ખબર હું તો દાળ કે ભાત જયારે રસોઈ કરવા માટે એને પાણીથી ધોવું ને તો એ પાણીને બી અહ મારા ત્યાં જે બધા બાલ્કનીમાં અને ટેરેસ માં છોડ રોપેલા છે ને, તો એ દાળ અને ચોખાનું ધોયેલું પાણી પણ હું એ છોડ માં નાખી દઉં.
અને હું મંદિરમાં-મંદિરમાં જે ભગવાનને નવડાવ ને હવારે-હવારે, તો મેં એ પાણીને બી પ પ્લાન્ટસમાં લાખી દઉ.
હમ્મ, છોડમાં નાખી દેવાનું, એટલે આર ઓ નું પાણી પણ જે એકક્સ્ટ્રા નીકળે ને એને છોડ માં નાખી
ત્યારનું પાણી નીકળે કા પણ?
આ રો માં જયારે એક તો ઉપર
હા હા ખબર ખબર તોમાંથી એક નલ ની
નાનું પાઈપ હોય એમાંથી આ ઘણો ટાઈમ સુધી એમાં ઘણું પાણી નીકળે. એ પાઇપ ને ભરી લેવાનું ડોલમાં એ ખરાબ કચરા વાળું પાણી હોય એ લોકો ફિલ્ટર કરે તો ફિલ્ટર કરેલું સારું પાણી અંદર હોય અને એક્સ્ટ્રા પાણી હોય ખરાબ તે બધું બહાર નીકળી જાય. તો તે પાણીને ડોલમાં ભરી લેવાનું એને છોડમાં નાખી દેવાનું અથવા શાકભાજી કેવું કઈ ધોવા હોય અથવા ઝા-ઝાડું વાળવા પછી આપડે પોતું મારીએ ને તો પોતું મારવામાં એને વાપરી લેવાનું. એવી રીત તે આપડે વિચાર કરો કેટલું બધું પાણી આપડે બ બચાવી શકીએ.
હા.
એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપડે આવી રીતે પાણીનો સદઉપયોગ કરવાનો કારણ કે હવે ધીમે ધીમે પાણી ઘટતું ચાલ્યો. હા. એને સારી રીતે વાપરવાનું. હા સદ ઉપયોગ કરવાનો સારો ઉપયોગ કરવાનો એમ ઉપયોગ તો આપડે કરતા જો હોઈએ પણ સારો ઉપયોગ કરવાનો અને એ
સદઉપયોગ એટલે ના સદઉપયોગ એટલે ઉપયોગ ની કરવાનો એમ.
સારો ઉપયોગ કરવાનો હા સદઉપયોગ કરવાનો
તમારી સાથે વાત કરીને તો મજા આવી અને કઈક કઈક ઘણું ઘણું શીખવા મયળુ.
હમ અને આરોનું પાણી એવી રીતે તમારે ત્યાં પણ આરો હશે ને તો ડોલમાં પાણી કાઢી લેવાનું ને એ એ પાણી થી તમે વાસણ બી ધોઈ શકો છોડને બી પાણી પાઇ શકો પોતું બી મારી શકો અને હજુ તો હજુ તમે તમારી ગાડીઓ બી ધોઈ શકો એ પાણીથી જ એટલે એ પાણીનો તમે સારો એવો ઉપયોગ કરી શકો કપડાં ધોવામાં બી તમે વાપરો
પણ હમણાં તો બધા જે ફિલ્ટર થયેલું પાણી તો નીકળે ને ખરાબ વાળું તે પણ ના તે પણ વેસ્ટ જવા દેય
એટલે જ ને એટલે એવું ની કરવાનું આપણેે એનું ધ્યાન આપવાનું એ પાણીને આવી રીતે ડોલમાં ભરી લેવાનું કારણ કે આરોમાં પાણી કેટલું આખો દિવસ ચાલુ જ હોય તો આપડું કેટલું બધું પાણી ખરાબ થઈ જતું હોય છે વેડફાઈ જતું હોય છે એટલે એને ડોલમાં ભરી લેવાનું અને પછી એને વાપરવાનું છોડમાં, પોતું મારવામાં, પછી ઘરના સાફ સફાઈમાં, બારી દરવાજા લૂછવા માટે એવી રીતે પણ તમે વાપરી શકો વાસણ ધોવા કપડા ધોવા કેટલી બધી જગ્યાએ પાણી વપરાય અને એટલું પાણી આપણું બચી પણ જાય
ચાલો તો બાય તમારી હા તમારી સાથે વાત કરીને મન આવી અને ઘણું બધું શીખવા પણ મળ્યું
પણ શીખવા પણ મળ્યું પણ હવે એને ખાલી આપણે શીખવાનું નથી એને ડોલમાં ભરવાનું બી અને ઉપયોગ પણ કરવાનું
હું તો કરું
અને પાણી પીવામાં પણ આપણે જે પાણી પીએ તો પાણી પણ વધારે પીવાનું કારણ કે શરીર આપણું સિત્તેર ટકા પાણીનું બનેલું છે. એટલે ગરમીમાં પાણી નો સૌ થી વધારે પીવામાં ઉપયોગ કરવાનો કે જે થી આપણે
ને તો પથરી થઇ જાય.
હમ પથરી પણ થઇ જાય પાણીની ઉણપ થઈ જાય. અને પછી માંદગી આવવા માંડે. ગરમીમાં, એટલે પાણી ન જેટલો બને એટલો ખુબ ખુબ ઉપયોગ કરવાનો તમારે. બરાબર.
હા બાય.
હમ તમારી સાથે વાત કર્યું ખુબ મજા આવી, અને સાથે સાથે આવું પાણી અને એનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો. અને બીજા કોઈ બગાડ હોય તો તેને પણ આપણે જણાવવાનું. અને બીજી એક વાત જણાવીશ. તમારા ઘરની આજુબાજુમાં પક્ષીઓ એવું આવતું હોય તો તેના માટે પણ તમારે કઈમાં ને કઈમાં પાણી ભરીને, ગરમીની સિઝન માં મૂકી દેવાનું, કે જેથી એ લોકોને તરસ લાગે તો એમને પાણી મળી જાય, તમારા ઘરની બહાર તમે કંઈકમાં કુંજામાં પાણી ભરીને મુકી ખી દેવાનું એટલે
મારા ઘરની બહાર તો બઉ બધા ડોગ્સ છે, બહુ બધા.
કૂતરાઓ હોય તો કૂતરાઓ માટે પણ તમે કંઈક વાટકો પાણી ભરીને મૂકી શકો.
પણ એ લોકો પાણી બગાડી જાય તેનું શું, તે લોકો બધું પાડી જાય ને એવું બધું કર
પાણી પીસે. નહીં બગાડશે કારણ કે ગરમીમાં એ લોકોને પાણી નહીં મળે, નહી મળે એટલે એ લોકો શોધે, એને તરસ લાગશે તો એને પાણી મળશે તો એ પી લેશે. બરાબર? એટલે આનું ખાસ ધ્યાન રાખજે હો અને એનો ઉપયોગ કરજે, હો ને?
બાય.
ઠીક છે. ચાલો પાછા મળશું, આવજો.
હા આવીશ